હાલો!
હલો કેમ છો
બસ મજામાં. તમે કેમ છો?
આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરી છે.
હા, આ વિશે. અજાણા સમયમાં ખુબ મહત્વનો છે.
હા ટેકનોલોજી નો ઉપયોગ વિશે વાત કરીશું. તો ટેકનોલોજી એવા સાધન અને પદ્ધતિઓથી જે માણસનું કામ સરળ અને ઝડપી બનાવે છે.
સાચી વાત છે. આજે લગભગ દરેક ઘેર જ્યા એ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે.
સાચી વાત છે, પેલા લોકો ઘણું કામ કરતા હતા.
હા, હવે ઘણા હા હવે ઘણા કામ મશીન અને કોમ્પ્યુટર થી મદદથી મળી જાય છે.
સાચી વાત છે ટેકનોલોજી થી સમયની પણ બચત થાય છે.
હા, અને મહેનત પણ ઓછી પડે છે.
સાચી વાદ છે શિક્ષણ ક્ષેત્ર ટેકનોલોજી નો મોટો ફાળો વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે.
હા, વિડીયો દ્વારા પણ નવી વસ્તુ સરળ રીતે સમજવામાં આવે છે. ડિજિટલ પુસ્તકો પણ હવે ઉ ઉપલબ્ધ થઈ ગઈ છે.
શાળા અને કોલેજમાં સ્માર્ટ બોર્ડ નો પણ ઉપયોગ થાય છે. આથીજ શીખવાની રીત વધુ રસપ્રદ બની બની ગઈ છે.
મુ્ ય ક્ષેત્ર પણ ટેકનોલોજી ખૂબ ઉપયોગી છે. ડોક્ટર નો નવી મશીનથી રોગ જલ્દી ઓઠી શકે છે.
રિપોર્ટ પણ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.
હા, અને ઓપરેશનમાં પણ આધુનિક સાધનો નો ઉપયોગ થાય છે.
હા સાચી વાત. ખેતીમાં પણ ટેકનોલોજીનો મોટો ઉપયોગ થાય છે
હા અને ટેક્ટર હાર્વેસ્ટર અને બીજા મશીનથી કામ સરદ બની જાય છે
હા સિંચાઈ માટે પણ નવી પદ્ધતિઓ વપરાય છે
હા આથી પાણીની પણ બચત થાય છે
સાચી વાત હવામાનની માહિતી પણ સમયસર મળી શકે છે
હા આમાં આવી એલું તો માટે ઉપયોગી સાબિત થાય છે
હા વેપારમાં પણ ટેકનોલોજી નું ઘણી ઉપયોગી છે ઓનલાઈન લેનદેન સામાન્ય બડી ગ ગયા છે હા બિલ ભરવા માટે પણ મોબાઈલ નો ઉપયોગ થાય છે
બેંક સુધી જવાની જરૂર ઘણી વખત જ નથી પડતી સરકારી સેવાનો પણ ઓનલાઈન મળી જાય છે
સાચી વાત એક્ઝામ નું ફોર્મ ભરવું હોય એ માહિતી લેવી હોય તે પણ સરળ બની ગયું છે ટેકનોલોજી થી સંદેશ મોકલવો ખૂબ ઝડપી બની ગયું છે
દુનિયાના કોઈ પણ ખુણે સંપર્ક કરી શકાય છે વિડીયો કોલ થી લોકો એક બીજા સાથે વાત કરી શકે છે આ એ અંતર ઓછું લાગે છે
મનોરંજનમાં પણ ટેકનોલોજી નો મોટો ઉપયોગ છે શું કેવું તમારૂ
બિલકુલ લોકો ગીત સાંભળે છે નારક અને ફિલ્મ જોઈ શકે છે
રમત પણ ઓનલાઈન રમવામાં આવે છે આજકાલ બાળકો ઓનલાઈન ગેમ ખુબ રમી રહ્યા છે
હા પણ તેને ઉપયોગ સમય સુધી જ ઉપયોગ કરવો જોઈએ
વધુ સમય સ્ક્રીન સામે રમવું જોઈએ યોગ્ય નથી
આની આંખોને શરીર પર અસર થઈ શકે છે
હા સાચી વાત છે કેમ કે ટેકનોલોજી નો સમજદારી થી ઉપયોગ કરશું તો આપણે ફાયદામાં રહીશું ન તો ટેકનોલોજી આપણને ઉપયોગ કરી જશે
હા ખોટી માહિતી પણ સાવધાન રહેવું જોઈએ
હા ઇન્ટરનેટ પર બધી માહિતી સાચી હોય તેવું જરૂરી નથી
હા માહિતી શકીન જ વિશ્વાસ કરવો જોઈએ
હા બાળકો માટે પણ માર્ગદર્શન જરૂરી છે
હા સમયનું યોગ્ય આયોજન પણ જરૂરી છે
હા ટેકનોલોજી માણસ માટે બનાવવામાં આવી છે માણસે ટેકનોલોજી ન ગુલામ ના બનવું જોઈએ
હા ઘરમાં પણ ઘણા ઇલેક્ટ્રોનિક સાધનો વપરાય છે
હ
હા. ઓફિસ માં કમ્પ્યુટર વિના કામ મુશ્કીલ લાગે છે.
હા તો આતા સંગ્રહ પણ હવે સરી રીતે થઈ શકે છે.
હા ફેક્ટરીમાં મશીન ઉત્પાદન વધારે છે. ગુણવત્તા જાણવામાં પણ મદદ મળે છે.
પરિવહનમાં પણ ટેકનોલોજી નો મોટો ફાળો છે.
સાચી વાત. રેલવે બસ અને હવાઈ સેવા વધારે સુધરેલ બની છે. .
નકશા દ્વારા રસ્તો શોધવા પણ સરળ છે.
. સાચી વાત મુસાફરીમાં ઘણો ફાયદો થાય છે.
સુરક્ષા માટે પણ ટેકનોલોજી ઉપયોગી બને છે.
હા. કેમેરા અને અલાર્મ સિસ્ટમ નો ઉપયોગ થાય છે અગ્નિ સુરક્ષા મા ટે પણ આધુનિક સ સાધનો છે.
આપતી સમયમાં પણ ટેકનોલોજી માં
હલો. સાચી વાત છે ભવિષ્યમાં પણ ટેકનોલોજી હજુ વધાર આગળ વધશે. પણ તેનો યોગ્ય અને જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો સૌથી જરૂરી છે. હલો.
હલો.
હાલો. હા હું એમ કેતો હતો કે અ ભવિષ્યમાં પણ ટેકનોલોજી હજુ વધારે આગળ વધી શકે છે અને તેનો ઉપયોગ્ય ઉપયોગ કરવો તે આપડી જવાબદારી છે.
હા ટેક્નોલોજી થી પ પ્રઘાટી મળે છે.
સાચી વાત પ્રગતિ તો મળે છે ને પણ માનવ મૂલ્ય પણ એટલા જ મહત્વના છે. .
હ સમય બચાવો કામ સરળ બનાવો અને ઘણા વધારો આ ટેકનોલોજી ના મુલ્ય મુખ્ય છે.
સાચી વાત છે. આજે આપણે ટેકનોલોજી ના ઘણા ઉપયોગ વિશે વાત કરી અને આ વિષય માંથી એવું સમજાયું કે ટેક્નોલોજીનું યો યોગ્ય પ્રગતિ તરફ લઈ જાય છે. તે વિશે તમારો આગળ શું કેવું?
હા ઘરનું ઘણું કામ હવે મશીન ની મદદ થી થઈ શકાય છે.
આથી સમય ને મહેનત બંને બચી જાય છે બંને ની બચત થાય છે. .
રસોડામાં પણ ઘણા આધુનિક સાધનો વાપરવામાં આવે છે.
જેમ કે.
તેમાંથી કામ વધુ ઝડપી અને સરળ બને છે.
સાચી વાત છે ઓફિસમાં પણ ઘણા બધા ટેકનોલોજી નો ઉપયોગ કરે છે જેનાથી કામ સરળ બનાવે છે અને મોટી કંપ કંપનીઓ રોજ લાખોમાંથી માહિતી સંભાળે છે.
ટેકનોલોજી વિના આ કામ ઘણું મુશ્કેલ બની શકે છે.
સાચી વાત છે ધંધામાં પણ ઓનલાઈન વેચાણ પણ વધી રહ્યું છે.
હા ગ્રાહક ઘરે બેઠા બેઠા વસ્તુ માંગવી શક
હા લો ઉપડ પૈસા વગર પણ ઘણું કામ થાય જાય છે
હા બેંક સેવાઓ પણ મોબાઈલ દ્વારા મળી શકે છે
સાચી વાત છે ખાતાની માહિતી પણ સારળ રીતે જોઈ શકે છે
બીલ ભરવા માટે પણ ઘણો ઓછો સમય લાગે છે
હા જેમાંથી લાંબી લાઈનમાં ઉભું રહેવું પણ રહેવું નથી પડતું ને ઘરે બેઠ બેઠા બેઠા બીલ ભરી દેવાય છે
હા ખેતીમાં પણ ડ્રોન નો ઉપયોગ વધી રહ્યો
ખેતીમાં પણ નવી નવી ટેકનોલોજી આવી રહી છે જેનાથી ખેતી નો પણ ખેતીમાં પણ બધા ખેડૂતો તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તે ખેતી ઉપયોગથી ઘણા ફસલો બનાઈ રહ્યા છે
જમીનની તપાસ પણ નવી રીતે થઈ શકે
સાચી વાત છે સાચી વાત છે એન્જિનિયર નુ પણ કામ ખુબ સરળ બની ગયું છે
હા ખરેખર આ સોલર ઉર્જા પણ હવે વધુ વપરાય છે
હા જેનાથી તે હવે વીજળીનો પણ ઓછો ઉપયોગ થાય તેના સોલાર થી વીજળી બને છે મને આ બધી વાતો જાણીને ખુબ આનંદ આવયો તમારી જોડે બીજી વાર વાત કરશું મુલાકાત થઈશું ચાલો તા મળીયે
મળીયે આવજો